ચાલો.
હલો
હલો.
હા સંભરાય છે.
હા કેમ છો?
બસ મજામાં. શું ચાલે? તમારે. સારું છે તમે?
હમ્મ હમ્મ બસ ફાઈન આજે હું ફશ ન વિશે વિચારતી હતી કારણ કે આજના સમયમાં ફેશન માત્ર કપડાં પહેરવાની રીત નથી પરંતુ વ્યક્તિની ઓળખ છે. એટલે મને એમ થયું કે ચાલો તમારી જોડે થોડુંક આના આના માટે ડિસ્કશન કરીએ. અને આજે આપણે જોઈએ તો લોકોમાં આત્મવિશ્વાસ અને વ્યક્તિ નુ એમ કહીએ કે એક મહત્વપૂર્ણ રીત બની ગઈ છે. કપ કડા તમે જે રીતે પહેરો. તેનાથી તમારી આખી પર્સનાલિટી બદલાઈ જાય તમારી ઓળખ થાય તો મેં કીધું ચાલો આપણે થોડુંક ડિસ્કસ કરીએ કારણ કે તમે બહુ શોખીન છો નવા નવાં કપડાં પોશાકો પહેરવાના તો મેં કીધું ચાલો આપણે થોડુંક ફેશન પર તમારી જોડે ચર્ચા કરીએ.
સાચી વાત છેમ સાચી વાત છે ફેશન વિશે આ જાણકારી મળવું બહ જ સાચી વાત છે બ જ મહત્વપૂર્ણ છે ખબર એ વિષ તમારે જાણકારી હોવું જ જોઈએ કે તમે ત બી જાઓ આજે તમે કોઈ મેરેજમાં જાઓ છો કે કોઈ ઇન્ટરવ્યુ માટે જાઓ છો કે કોઈ ફરવા જાઓ છો તો એમાં કયા ટાઈપ ના ગ્રોથ પહેરવાના ધારો કે તું જય તે અ ઓફિસ માં તું પાર્ટીવેર કપડા પરી જશે તો એ કેવું સારું નહી લાગે, ઓફિસમાં તું જાય છે તો વ્યવસ્થિત અપ ટુ ડેટ અ સારી રીતે તમારી પર્સનાલિટી કય પડે સમિંગ જો કઈ નાગે કે હા ભાઈ કોઈ આવ્યું છે પર્સનાલિટી વાળ તમારે કપડા પહેરવું જોઈએ મેં તો કેવું કે તમે તમારી ઘરે છે જૂના જે કપડાં હોય એ તો અમે તો કેમને કે જૂનું જે હોય તે એટ્રેક્ટ ની કરે એમ તો તમારે પહેરવા સારા અને તમારા ઉપર સટ થાય તેવા પહેર. પછી એના ઉપર શૂટ નહીં થતા હોય ને તમે પહેરીને જાવ છો તો એ હું સારું નથી લાગતુ ને આ તમે જોઈ શકો છો કે હમણા તો આવા વિચિત્ર બધા લોકો પહેરીને રીણ બનાવે છે કે શું વાત કેવું. એ આટલું બધું ખરાબ લાગે છે ને મને એમ થાય કે આ શું છે. શું કેવું છે તમારું?
બરાબર છે પહેલાંના સમયમાં છે ને ફેશન આટલું મહત્ત્વનું માનવામાં આવતું જ નહોતું પરંતુ હવે છે ને લોકો પોતાના દેખાવ અને સ્ટાઈલ પર વધુ ધ્યાન આપે છે. કારણ કે તે તેમની છાપ અને પ્રેઝન્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવે છે. એટલે લોકો છે ને એમ કેવું ને કે સ્ટાઈલ મારવાના ચક્કર માં ને ફેશન ના ચક્કર માં કઈ પણ પહેરીને નીકળે નીકળે છે. એ ઘણી વખત ખરાબ બી લાગે છે જેમકે તમે કીધું કે આજકાલનું જનરેશન છે પણ હવે એવું છે કે હવે એ લોકો પહેરે છે અને એમ ફેશન છે એમ કહીને આપ આપણે એ લોકોને ટોકી ભી પડ આ તમે શું પહેર્યું છે તો એ લોકોને આજ ફેશન છે તમારે શું ખબર પડશે એવું કઈ છે. એટલે ખાસ કરીને યુવાનોમાં છે ને ફેશનનો પ્રભાવ વધુ જોવા મળે છે કારણ કે તેઓને શું છે કે નવી ટ્રેન્ડસ ફોલો કરે અને પોતાના મોડર્ન અને અપડેટેડ રાખવા માંગે છે પોતાના સેલ્ફને એટલે આ બધા છે ને જેમકે હવે અત્યારેમાં તમે જોવઓ તો કોરિયન કપડાનો બહુ ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ ઓવર સાઇઝ બધા કપડાં પહેરવાના આપણે આપણા માતા પિતા આપણને શું છે કે માપસર કપડાં પહેરવતા આપણે એવા જનરેશન માંથી આવીએ છીએ કે આપણે બરાબર માપ પ્રમાણે કપડાં પહેરતા હતા આપણે થોડા બી મોટા કે મોટા કપડા નહોતા પહેરતા પણ હવે એ મોટા અને ઢીલા કપડા ન ફેશન આવ્યું છે જેને ઓવર સાઇઝ ટી શર્ટ કહી છે. ઓવર સાઇઝ જીન્સ કહી છે. કે એક કોરિયન કલ્ચર આવ્યું છે, કે જેની અંદર એ લોકો આવી ટાઈપના કપડા કપડાને જ ફેશન માને છે. હવે એમ જોવા જાય તો હા આ આમ જોયા જાય તો મારા છોકરા એ તે દિવસે પહેરવતું તો મારા મમ્મી એ તરત જ કીધું કે આ કેમ તારા ખબાની ચે ઉતરે છે. તારા આ ટીશર્ટ તું એ તારા પપ્પાનું પહેર્યું છે. કેમ આટલું મોટું લાગે છે, તો એ એમ તરત જ કીધું કે નાની અરે આ તો ફેશન છે, એટલે મારા મમ્મી કે કે આવી કેવી ફેશન છે, મોટા કપડા પહેરવાની ફેશન છે. એટલે એ જ કહે છે, ને કે ફેશન એવી થઈ ગઈ છે, કે બધા છો રાઓ શું છે, કે ટ્રેન્ડ ફોલો કરે હવે એને જ ફેશન ક છે, એમ.
સાચી આપ એકદમ જ સાચી વાત છે, આ ઓવર સાઇઝ જે છે, કોરિયન કપડાની જે તમે વાત કરો છો એ તદ્દન સાચી છે, આ બધા બો ટાઈપ ના ફેશન આવી જાય છે. પણ આ ઓવર સાઇઝ ન તો ઠીક છે, પણ સાઈઝ જ લો સાઈઝ પેરે છે, એ બી વાત છે, તમે જોઈ શકો છો અણા જે અ મહિલાઓ છે, જે આમ અ ઓછા ઓછા કપડાં પહેરીને બધા રીલ બનાવે છે, ને એ મને તો બહ જ આમ ખરાબ જેવું લાગે હુંર કે કેવું એમ કે આપડે તો કેવું કે ધારો કે પેલા સાડી પહેરતા બી બ્લાઉઝ જે બી છે, એ ઉપરનું જે છે, એકદમ મસ્ત વ્યવસ્થિત બધું વ્યવસ્થિત હોય એ આ લોકો તો આવું બધું રીલમાં નાખે કે આપણેને જોઈને શરમ લાગે આવું જું બતાવીને બધું રીલ વાયરલ કરે છે, ને એ લોકોને લ આપે છે, આ તો બ ખી વાત છેર પછી તમે જ જે સમાજમાં આવ બધું ફેલાવો આ તો કેઉ કે આ એકદમ ખરાબ વાત થવાય છે તમારી સમાજમાં કે મે તો કેવું કે ફેશન બી તમે કરો પણ એની બી તમે તમારે મર્યાદા હો જોઈએ ઓવર કરો તો એ તો બહ ખરાબ દેખાય છે.
સાચી વાત છે, તમે એકદમ સાચી વાત કધી હવે એમાં એવું છે, ને કે આ વસ્તુ તો પેલું કહે છે, ને કે ફેશન ના નામ પર અને તત્યારે છેને પેલું બ્રાન્ડ ને એ બધા નો ક્રેઝ બહુ વધી ગયો છે લોકો છે, ને બ્રાન્ડ ના પાછળ ગાંડા થઈ ગયા છે, આ બ્રેન્ડ ના કપડા પેલા બ્રન્ડ ના કપડા મારે તો ઝારાના જ કપડાં પહેરવા છે, મારે તો એચ એમ ના જ કપડા પહેરવા છે, એચ એન એમ ના જ કપડાં પહેરવા છે. ને મારે એ જ બધી બ્રાન્ડ બ્રાન્ડ બ્રાન્ડ બ્રાન્ડ નું હવે છે, ને હમણાં ન જે જનરેશન છે, ને તેમાં બ્રાન્ડ ન ક્રેઝ બહુ છે, આપણામાં એવું નહીં હતું આપણા ટાઈમ પર તો અમે તો છે, ને સીવડાવેલા જ કપડાં પહેર્યા છે, રેડીમેડ નો શોક બહુ હતો જ નહીં અમારા મમ્મી તો અમારે ટેલર પાસે લઈ જતા અને ટટેલર પાસે ફ્રોક છે, કે પંજાબી ડ્રેસ છે, કે બધું જ સીવડાવીને પહેર પણ હવે કે છે, ને કે બ્રાન્ડ નો એટલો બધો ઘેલછા આવ્યો છેને તોમારે તમારે એક ખાલી પ્રશ્ન પૂછવાનો હતો કે તમારે શું લાગે છે, કે ફેશન માટે હંમેશા મોંઘા કપડા જરૂરી હોય છે.
ના મેં તો કેવું છે, કે ધારો કે તું એ મોંઘા કપડા બી લીધા તો તું એ હા ઠીક છે, ભાઈ મોંઘા કપડા ની આમ ભાઈ બ અલગ આવે છે, એ તો બીજી વાત છે, પણ મે બીજું એને ઓબ્ઝર્વ કર્યું કે આપડણે શું કરીએ આપણે કપડા લઈ શી કરું કે કપડા લીધા તું એ ચાલ ત્રણ ચાર હજાર નો એક ફે તું એ ત્રણ ચાર હજાર નો એક પેન્ટ જે છે, તે માન માન તો વરસ સુધી પહેરશે પછી વરસ પછી પહેર હું તો બઉ છ મહિનામ વરસ બસ એના પછી તો એની એ ભલેલી લાઈફ હશે પણ તારું તો મન ની થશે ને આસું મેં રજ રોજ છોું ફેરવાની વરસ તો થઈ ગયું હમને કાઢી નાખ્યા મારો તો સ્વભાવ થયો કે વરસ થયો એટલે પછી કપડા ધવા કે એટલે આપણને એક અંદર ટ્રેન્ડ બી મળે એક ન્યુ ફેશનર વર્ષ વર્ષે તમે જોઈ શકો છો કે ફેશન જે છે, એ ચેન્જ થાય છે, તો હમ બી જોશે ને તો પ પાછ પાછ આવ હ તું જોમ પેન્ટ બી તું જો સ્ટટ પેન્ટ કે પેલા જે હતા ને બેલ બટન ને એ ટાઈપ ના પેન્ટ અમ આવ્યા છે, પાછા બહ પેલા જમાના હતા પછી ફગાવાલી ભાઈ એ બધી પેલા જમાના ની બધી ેશન છે, એ ફેશન પ્રમાણે આપણે ચેન્જ થવું છે, એ બી જરૂરી છે, એમ ખબર પછી ચેન્જ ન થશે તો ઓલ્ડ ફેશનમાં એ થશે તો એમ સારું નહી લાગે શું કેવું તમા
સાચી વાત છે, મારા માટે તો જો તમે મને પૂછો ને તો મારા માટે છે, ને કમ્ફર્ટ તો બહુ મોટું મહત્વપૂર્ણ ભૂમિકા પ્લે કરે છે, ભલે પછી ગમે તેટલું ફેશન માં હોય ટ્રેન્ડમાં હોય પણ જો એ કપડામાં હું કમ્ફર્ટેબલ ન હોઉં. કે મને અનખટ થતું હોય ને મને કમ્ફર્ટેબલ ના લાગે તો હું એને ફોલો ન કરું. મને કપડાં છે ને એ મોંઘા સસ્તા એ બધું તો બીજી વાત છે. પણ મને છે ને કમ્ફર્ટેબલ હોવું જોઈએ કે ભાઈ હું એ પહેરું છે ને તો મને આમ એમ ના હોવું જોઈએ કે કશેથી કંઈક અનખટ થાય છે. કે કંઈક અજીબ જેવું આમ મને ના મને આમ કમ્ફર્ટેબલ મને એના અંદર ગરમી તાપ મને એ બધું બહુ એ છે વસ્તુથી કે મને સ્કીિન પર ઇરિટેશન ના તો કથી કૂછવું ના જોઈએ, કોપવું ના જોઈએ એવું બધું મને ના ગમે. એટલે હું છે ને મોસ્ટલી એ જ પ્રિફર કરું કે મારે મેં જે બી કપડાં પહેર્યા છે ને તે કમ્ફર્ટેબલ છે. એની અંદર મારે આખો દિવસ મારો સારો એવો નીકળે. અને મને ગરમી છે છે કે એક્સેસિવ કે કશેથી કંઈક. અંદર આમ ગોપાયા કરે. તેવું મને ન ચાલે એટલે. હું એ વસ્તુ ધ્યાન રાખું કાયમ કપડાં હું ખરીદું ને ત્યારે હું આ એક વસ્તુ યાદ રાખું કે ગમે તેવા કપડાં હોય ભલે હોય કે સસ્તા હોય પણ કમ્ફર્ટેબલ હોવા જોઈએ બસ. એ મારું માનવું છે.
ચોક્કસ આવજો.